હલો હઅ હ અ શું કરો છો?
કશું નહી બેઠી શું તમે શ
એ બસ આમ જ હું પણ બેઠો તું ફ્રી છું અ મારે એક કામ હતું આપણે અ અ બે વર્ષ પહેલાં લગભગ સર્કલમાં ક્યાંક ફરવા ગયા તા અને ત્યાં છે ને કોક અંકલ મળ્યા હતા આપણને કંઈક એડવાઈસ કરતા તા કોઈ ફિલ્ડ હતી. અ યાદ નથી બરાબર. પણ એ. આઈ. રિલેટેડ હતું કઈક ઓનલાઈન વર્ક મળે છે કે એમાં તમને ખ્યાલ લે કઈ.
અ નહી આ આમ તો ખ્યાલ નથી પણ આ અત્યાર તો બહુ બધી ફિ ફિલ્ડ છે. આ અ અ વર્ક મળે જ છે આપણાને.
ઓકે તો એ. આઈ. રિલેટેડ મેં એક હ હ હ હ.
કેવું જોસ્ટોકમાં આવી બઉ બધ ધુ વર્ક મળે છે આજકાલ તો એ રકોર્ડિંગ નો વર્ક મળે છે એમાં ટ્રાન્સ્ક્રિપ્શન નો વર્ક મળે અને આજકાલ તો એ જો નઈ આ અ જો મુવીઝ ચાલે છે યુટ્યુબનો વિડીયોઝ ચાલે છે એમાં જે નહી નીચે સબ ટાઈટલ લખીને આવે છે, એનો વર્ક બી મળે છે. કુકે એમને પાસે આટલો ટાઈમ નથી હોતો કે એ બધું એડિટ કરે.
ઓકે.
તો એ એ કામ બી મળે જ છે આજકાલ તો.
ઓકે સબ ટાાઈટલ લખવામાં લખવાનું હેને.
હા સબટાઇટલ લખવાનું કામ બી મળે જ છે.
તો તમે ક્યારેક કરેલું છે આ કામ.
હા મેં કરેલું છે.
ઓકે કોઈ પર્ટિક્યુલર વેબસાાઈટ થી કરેલું છે.
ના ના એ મને તો મારી કંપનીથી હતું એ કામ તો મેં ત્યાં કરેલું છે પણ.
ઓકે.
હા પણ એ સારું કામ છે એ કામ આ મતલબ એ. એ પર વિડીયો મળે છે. એ જેમ કે સમજો કે એડવર્ટાઈઝ જોઈએ છે આપણે. તો એમાંને નીચે લખ લખીને આવતું છે મેં એનું કામ કર્યું છે તો એમાં શું દે મિનિટ દે મિનિટ વિડીયો હોય તો એ શું પર વર્ડ પે આપણે કાઉન્ટિંગ પે અ આવતા હોય છે એ લોકો હા તો એક વિડીયોના આરામથી ત્રણ ચારસો રૂપિયા થાય એક ડેઢ મિનાટ ન વિીડીિયો હોય આ આવા દસ પંદર વિડીયો હોય તો એમાં કરી લો તો બેઢાઈ હજાર અઢી સમથિંગ તો થઈ જાય આરામથી ને બે કલાબ ન કામ કામ જેને પીડ હોય એ ત્રણ કલાકં પૂરું થઈ જાય બધું
એટલે એમાં કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો હોય છે
ના ના સોફ્ટવેર નો નહી ઉપયોગ નહીં કરવાનો એમાં સોફ્ટવેર ના કશુંને અ એ તમને હા એ ગૂગલ ડોક્સનો ઉપયોગ કરવાનો હોય છે. કે તમે પેલા સાંભળવું કે શું બોલે છે અને એ ગૂગલ ડોક્સ ઓટોમેટિક ટાઈપ થઈ જાય છે તમારે સ્પીકર ઓન હોય ફો અ લેપટોપનું તો ઓટોમેટિક ટાઈપ થઈ જાય તો અ દેને એ છે સોફ્ટ બોલે છે એમાં બસ એડિટિંગ કરવાની હોય છે આપણને. બાકી તો કશું કરવાનું નઈ.
ઓકે એટલે વિડીયો ચાલતો હોય એની અંદર જે સબ જે બોલે છે. વિડયોમાં જેમકે કોઈ મુવીમાં ડાયલોગ બોલે છે એ સબટાઈટલ તરી કે આપણે એને યુઝ કરવાનો.
હા એ આપણને લિખવાનો ઇંગ્લિશમાં ઇંગ્લિશ જો લેંગ્વેજ એ બોલો એ ઇંગ્લિશ બોલો કે ગુજરાતી બોલો એ જો લેંગ્વેજ એ આય એમાં લખવાનું આપણને
ઓકે ઓ તો આ તમે ફ્રીલાન્સિંગ કરતા હતા
હા ફ્રીલાન્સિંગ માં
ઓકે તો કેટલોું ટાઈમ કર્યું તમે આ કામ
આમ તો શું એ જ અમારી કંપની જ્યાં અમે શીખવે છીએ ત્યાં આગળ શું એ પ્રોજેક્ટ એ ટાઈપ નો તો એ અમને પ્રોવાઈડ કરે
ઓકે
એમાં શું છે એમને ફીસ છે લગભગ સમજો ને પચાસ હજાર ઠી તો અમે ઇન્સ્ટોલમેન્ટમાં ત્રણ હજારતા હોઈએ એમ તો એ આટલો વર્ગ આપને આપીએ કે ત્રણ ચાર હજાર જો ઇન્સ્ટોલમેન્ટ થાય એ વર્ પૈસા નીકળી જાય આપણા
બરાબર છે
હમ
જેગલે શીખવાનું શીખવાનું એ લોકોનું કામ થાય અને આપણે શીખી શીખીએ પણ કરાય છે જુડે જુડે
હા હા પૈસા એ મળે તો એ જો ફીસ છે
એ હ પી ઓકે ઓકે પે થઈ જાય એમાં બરાબર
હા એ આ રીતેનું છે
અને આમાં જેમ કે સબ ટાાઈટલનાં કામ છે ને એને રિલેટેડ બીજા પણ કામ હશે ને આમ તો ઘણાં હશે
અરે એમાં શું અવગ ફવાના બહુ બધા કામ છે
હા ફોર ફ છે ઓકે ફાઈવર છે ફ્રીલાન્સર
હા એ એમાં બઉ બધા આ ટાઈપ ના કામ છે પણ શું આ એમાં શું કે એ બડી કંપની છે તો એ રોજ લઈ લઈને ને બધા બધાને આલતા હોય છે. એને આપને અગર ખુદ ને લેવો હોય તો એ પ્રોજેક્ટ શું બડાબળા હોય. આપણી પાસે ટીમ હોવી જોઈએ એના કમ્પ્લેટ કરવા માટે.
એવી તો ઘણી કંપની છે. મેં પણ એક બી જગ્યાએ મારો વોઈઝ અપલોડ કરેલો છે. મને હાઈરિંગ કરેલું હવે મને હજુ એનો રિસ્પોન્સ આવ્યો નથી તો મેં પણ બે કે ત્રણ વખત અપલોડ કરેલું છે તો જોઈએ છે શું થાય છે છે હવે
હા આ આજકાલ વોઈસ તો વાળના પ્રોજેક્ટ બઉ બધા આટલા બધા મળે છે ના કામ કરવાવાળું કોઈ છીએ કશું નઈ
કામ કરવા વાળો જોઈએ ખાલી
હા કામ કર કામ બહુ છે. કામ કરવા વાળું કોઈ
બરોબર. તો હમણાં તમે કઈ જગ્યાએ રહો છો?
હા અમદાવાદ રવુ છું.
ઓકે ઓકે સારું છે આમ તો. અને હમણાં ગરમી ગરમી બહુ છે. વરસાદ નથી આવવાનું એવું લાગે છે મને.
હા બઉ બઉ ગરમી છે બાપા.
કાંટાળી ગયા.
તો બઉ કંટાળી ગયા અ બઉ કંટાળી ગયા ગરમી તો સખત ગરમી છે હા તો.
મને ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે આ આપડે ગયા હતા એક જગ્યાએ એને કે કે ઈઆઈ માં આ રીતના કઈ વર્ગ હતું મને એકદમ યાદ નહી મેં કધું કોણ તો મને કે એક અંકલ હતા એમણે કીધું તું. હવે મેં કીધું મને યાદ નથી આવ કોકને પૂછી તો ખબર પડે. એટલે મને એકદમ યાદ આવને તમને પૂછ્યું મેં
હા હા ના ના મને આટલી તો યાદ નહી મને બી પર આટલો યાદ હતો મને
હમ્મ હમ્મ હમ્મ સારું સારું. અને કઈ બીજું એવું કઈ વર્ક છે, મેં તોવું એવું પણ સાંભળ્યું કે ટાઈપિંગ ન પણ વર્ક મળતું હોય છે આમાં અ કંઈ કેપચા છે કે એવા ઘણા યુએસએના અને ફોરેન કન્ટ્રીના અમુક કામ છે, જેવી અમુક કંપનીઓ છે કે ટાઈપિંગ કરવાનું પછી કે આધાર કાર્ડ જેવું કઈ હોય એમને એલઆઈસી જેમ આપે અહિયા છે એવી તો ફોરેનની પણ ડોક્યુમેન્ટ ફિલઅપ કરવાનું ને ઘણા એવા કામો છે એવા કામ પણ હોય છે.
એવા કામ હોય છે અને એ અવેલેબલ બી છે પણ એમાં સ્કેમ બી બહુ બધો છે. એ તમે એ તમારીથી કામ કરાવી લેશે એને પણ પેમેન્ટ નહીં હાલે. એ તો કોઈ ઉપર કોઈ હેડ હોય અને એ ગારંટી લેતો હોય તો એ જ કરાય. આમ તો આ કામ બઉ કામ તો આ લોકો કહે છે. નઈ ઇન્સ્ટા પે રીલ ચાલતી છે કેપ્ચા ફિલ કરો પૈસા કમાઓ કશું નહી ઓલ તો હો તો સો
હમ્મ હમ્મ નઈ ઇન્સ્ટા ને એવું બધું નઈ હતું. જેન્યુન જે જેમ કે હિન્દી છે લિકિંડ છે આવી કોઈ વેબસાાઈટ હોય ને કેઈ એપ્લિકેશન હોય
અરે લિંડીન પે પણ લિંડિન પે પણ આજકાલ ફ્રોડ થાય છે
એવું છે ઓકે બરાબર. ઓકે હા એટલે એક બે ક્લાયન્ટ મને આ રીતે મળેલા છે તો મારો એક ક્લાયન્ટ છે નેપાલ નો એનું રિસર્ચ પેપર નું કામ કરું છું એક દિલ્હીનો છે એબી એક બહારના ફોરેનના ત્રણ ચાર ક્લાયન્ટ છે એ હમણા જો કે હમણાં કામ નથી એમની જોડે એટલે કે પોતે પ્રોફેસર ડોક્ટર છે એમના રિસર્ચ પેપર બનાયા હતા પેલા પણ હમણાં કામ નથી આવતું એટલે રીતે હું ફેસબુકમાં એ એવી રીતે આપણે શું કેવાય કોમેન્ટ સેક્શન આવે ને એની અંદર થી આપણે ડાયરેક્ટ મેસેજ કરીને વાત કરી શકીએ એમ એવી રીતે કરી શકાય
અરે આવી રીતે કરી તો શકાય હું એજ બોલું છું તમને કે આવી રીતે તમે કરી શકો છો પણ શું છે એમાં કે એ ફ્રોડ બોવ થાય છે એમાં
હા એટલે પણ પર્ટિક્યુલર વ્યક્તિને આપડે કંપની કેવું હોય ને એ લોકોને નહી પકડવાનાને પર્ટિક્યુલર વ્યક્તિ હોય ને એ લોકોને તમે વાત કરી શકો એમ જે જેમકે સમજો કે કોઈ સિંગલ આઈડી છે, કોઈ વ્યક્તિની કોઈ પ્રોફેસર છે, તો એ વાત કરી શકું ભાઈ મારે આ રીતનું વર્ક છે, હું કરું છું તો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે કોન્ટેક કરો એ રીતે ડાયરેક્ટ થઈ શકે હવે તમે કોઈ પર્ટિક્યુલર એવી ફ્રોડ કંપની અને કંપનીમાં તમે વાત કરો તો તમને પૈસા માંગે પૈસા માંગે ને ત્યાં પેલા કરાય જ નહી કામ પેલા પૈસા અપાય જ નહી પૈસા માંગે ને એ લોકો કામ ના કરાય
હા પૈસા માંગેઈ જોડે તો કામ કરાય જ નહી કયુંકી આવું બહુ બધા એપ છે જે એ ફસ્ટ લખે છે કે અમે કઈ પૈસા તમારી થી માંગતા નથી
હમ્મ હમ્મ હમ્મ બરાબર એ એ જેન્યુન છે એ લોકો પહેલાં પૈસા નહીં માગે એ પહેલાં કામ આપશે કાં તો ટાસ્ક આપશે કમ્પ્લીટ કરો ને પછી તમે કરી શકો એમ
હમ હમ ના ના આજકાલ કવ છું ને આજકાલ બોવ બધા વર્ક કરવાના છે, પણ સ્કેમ બી બોવ બધા છે, એના સાથ સાથે હમ હમ અને તમે ઓર બીજું બધું કામ કરો છો ગ્રાફિક દેલાવા શું કામ કરો છો તમે
ગ્રાફિક્સ ડિઝાઇનનું છે, અને રિસર્ચ પેપરનું છે. બસ આ બે વસ્તુ છે, અને બીજું જો વોઈસ રેકોર્ડિંગનું કઈક મળે આમ હજુ તો મેં અપ્લાય જ કર્યું છે, અપલોડ કરેલા છે, બે ત્રણ અવે સામેથી રિસ્પોન્સ આવે તો ખબર પડે એ લોકો આપણને હાયર કરે કે ભાઈ આ આટલો ટાઈમનું છે, જેમકે વીસ કલાકનું કામ છે, કે દસ કલાકનું છે. આટલા વર્ડસ છે, કે એ પ્રમાણે પૈસા આપેલો કેવું હોય
હા ના આજકાલ તો એમાં તો મળે જ છે ને, કે મારવાડીમાં વાત કરો તમે તો એ એઆઈને ટ્રેન્ડ કરે છે. તો એમાં પૈસા ભી વધારે છે. જેમ કે લોકો એમને જો ડિફરન્ટ લેંગ્વેજ અ હોય તેલગુ હોય કે એ લોકોને જલ્દી નહી હોય એમાં પૈસા ભી વધારે જ મળે છે, એમને
હમ હા એટલે જેમ કે હિ ન્દી ગુજરાતીને ઇંગ્લિશ સિવાયની જે કન્નડ, તેલુગુ, મલયાલમ આ બધી ભાષાઓ છે, એમાં એમાં બધા વધારે પૈસા છે.
હા એમાં વધારે પૈસા છે.
ઓકે. તમે તો આ કોઈ ભાષાનું કામ કરેલુ છે, વોઈસ રેકોર્ડિંગ એવું કંઈ?
હા મેં ગુજરાતીમાં કરેલું છે, માર વાળીમાં કરેલું છે. અ આ રી રીતેના જે જેમ રીતે તમે ગુજરાતીમાં વાત કરો છો, એમ રીતે મારવાડીમાં વાત કરવાની હોય છે.
એટલે મારવાડીમાં તો એવું છે કે પર્ટિક્યુલર મારવાડી રાજસ સ્થાની પરર્સન ને એ વાત કરી શકે આ તો પછી આવડતું હોવું જોઈએ
ના ના આતો અમે મારવાડી છીએ એટલે
એવું છે, હું પોતે રાજસ્થાન નોજ છું. જયપુર ન્યૂઝની
સારું હા હા અમે અમે છે એટલે તો મારે આવે છે તો એ ચલે
હા હા ન એમ શું છે કે અમુક વર્ષોથી ત્યાંયા રહેતા હોય ને તો ગુજરાતી બોલે તો ખબર ના પડે પણ પણ જે લોકો અમુક સમયથી અહીંયા ચાર પાંચ વર્ષથી રહેતા હોય તો અને એ લોકોનું ભણત ત અહીંયાનું ના હોય તો એ પછી એ ટોન ટોન ખબર પડી જાય એ લોકોનો કે રાજસ્થાનના છે મેમ
હા ના પણ શું ઘરમાં સ રાજસ્થાનીમાં જ વાત કરતા હોય મારવાડી મારવાડીમાં જ વાત કર કરતા હોય છે. તો તો એ ટોનની કશું નહી ચાલે
સમજી ગયો સમજી ગયો સારું સારું
સારું.
હા તો પછી આપણે વાત કરીએ જો આવું કોઈ કામ હશેને તો હું તમને કહીશ બરાબર ઓકે ઓકે બાય હા
બાય.